હલો બોલતો હલો
અવાજ ન થાવતો બરોબર બરા અવાજ ન થાવતો બરોબર
હાલો
હું ક ર
કાઈ નિ જો બ્લાઉજ સ ગામ ગ ટ્રેન ક્યા કમે અી નાું નું કઈ કરીને ઘાસ બંધ કરો તો તોોક નાખ તું હું કરસ
હું બસ છ બેઠ
કે હ ગઈથી પાલરે
હા હું ગઈ છું તુંઓ ગઈથી
ન ઓનત ગ તો હોસ ખડવા જા ભ ગ ત કેવું છે એમને ફેલ
હા કેમ નોતી એવી તું
હું બ્લાઉઝ સીતી તી પાંચસ આ સો ભગવતી કા દેવા નતા ને તો બ્લાઉઝ સીવી નાખું એવું બધું કરતી હતી કટિંગ ને એવું
એક
તે આજ નથી જાઓ કાલે જાય એમ
હા હવે પાર્લર નું કોર્સ બે ત્રણ દિવસ ચાલશે પછી પૂરું થઈ જ છા વેસ્ટાલે એક બાકી સ
એવું છેમ ને ફેશિયલ ના ટેપ આવડી કે બધા
હા બધા આવડી ગયા તને
એવું છે મેં પણ પાંચે પાંચ સ્ટેપની પ્રક. પલીસ કરેલી છે ને એટલે આવડી ગયું હા મેકઅપ આવડી ગયું.
એ ત્રણ.
એવું છે તને મેકઅપ ફાવી ગયું આ શેડોને એવું.
હમ ભાવ.
એવું છે.
હ.
એક.
નેટવર્ક નથી આવતું તમારે.
બ છો ગાસ બટન કરું જ ને એટલે ન થાવતો.
ખબરન થઈ આવતો કપાતો કપાતો આવેજ.
આપડે દીકરા તરીકે નાખે બ્રહ્ તરીકે મર્યાદા.
તો કાય કે હોય નમાં. હલો એ રૂમમાં બેઠી થ ને. ગાજ બટન કરતી હતી ને એટલે અવાજ નહતો આવતો. હમ. સાવર કુંડલા.
સાવરકુંડલા હું બધું શીવતા આવડે.
બધું ફાવી ગય મહિનો ફેર તો આવડી જ જાય ને બધું એમ બ્લાઉઝ ને. કુર્તી ને સલવાર ને ચણઓ ને એવું બધું.
એવું છે.
ધ્યાન રાખીને સ ને લાવડીે જાય માગડી જીજ્ઞાસા આવી હતી કે તું મને બ્લાઉઝ સીવીકવા. દઈ જાય કટિંગ કરી કાલે સી હોઈ દઈ.
એવું છે.
હું ત આજ હવારમાં એમાંજ હતી ત ત્યારે ભગવતે બ્લાઉઝ જોઈ ને કટિંગ કરીને. સીવી નાખર.
એક.
હમ. કાલે પ્લાઝા કુર્તી સીવી દઉ એનું કટિંગ કરીને સીવી નાખું બે ત્રણ દિવસ સીવાનું છે પછી તો. કામે જાઓ વાડીઓ માં.
હા વાડી નું કામ બધું આવડે.
હા બધું આવડે ને નિંદવા જવું જોએ ને.
નાા આપડે હું કોઈ બી છું ન.
એ એમને બરાબ થ એટલે નિંદવા દઉ વરસાદ ન થ આવતો એટલે.
હા હું વાયું વાડીમાં.
કપાસ કપાસ. એલે માંડવીને બીજું તો શું હોય આપડે સોયાબીન હોય બીજું તો શું હોય.
હા કેવું છે મેડવી્ય ને સોયાબીન માં.
સારુંજ છે બીજું તો હો હોય એમ આપડેજ ન ખબર પડે મોટા હોય ને ખબર પડે.
હા એ વાત હશે.
કે ન હોય તો આપડે હારુંજ લાગે બધું.
હા.
હમ કઈ નહી જરસ બના. સમય થાય તો રસોઈ બનાવીએમ એવું કરીએમ.
હ બનાવાનું છે રસોઈમાં
સેવ ટમેટા શાક બીજું તો નહી જ બનાવાનું કઈ
હ
ત ત શાકને રોટલા નાડી બનાવશે
હે હું તને ભાવે રસોઈ બધી બનાવતા
બધી ફાવે તમામ તમામ વસ્તુ જે કે એ બનાવીને
એવું છે
તને ફાવેરશેયબનાવતાએ
હા બહ બધી રસોઈ ખાવે બનાવતા
જઈતો વાંધો નહી એમ મહનત ભાઈ હ શીખવી જ પડે ને નાખ કોઈય આવી રસોઈ બનાવ
હા એમને
હવેેલા હાસ પેલા કાઢી મ કેમ છે ઘરે તે
હા કઈ કરીએ નહી તો
ા એટલે એમાંને ખેતીને બધી કરવું પડે અત્યારે
હા
વાડી નને તને આવડે નિતા
હ હોો બદુ વાડી નું કામ ફાવે તને
મને બધું ખાવે, પાણી નું કામ તો
હું વધારે ગમે, ખેતી નું કામ કરવું.
વધારે ત મને વાઢવાનું ગમે, દવા કરતો હતો.
એવું છે.
હમ.
એમાં કઈ ઓલું હોય ને? એટલે વાઢ જવાનું હોય, જે આથમાં એવું હોય.
હા.
આમાં બધું તારું વિતારેનું નીંદવું પડે.
હા.
અને. કાલે આવે, હું પાર્લર હેર કટિંગ નું શીખવાડે ને, તો એમાં.
હા, લગભગ હવે હેર કટિંગ કરે કે હેર સ્ટાઈલ નું લે, ખબર નહીં.
ત્યાંક પણ મહિના તો પૂરો ના જ થઈ ગયા.
મહિનો જ પૂરો થઈ ગયો છે, પણ આ હેર સ્ટાઈલ નો બે બાકી છે ને. એ પછી હવે. હેર કટિંગ બાકી હતું, તો હેર કટિંગ તો આજ કરીને.
હ, એ મેકઅપ ને શીખવાડતા હતા ને, ત્યારે મારે આવું હતું, પણ પછી હું બ્લાઉઝ ને હું સીવતી કટિંગ કરી. પછી હ, પછી જાય, હ, બે દિવસ ઘરે રહી જાય ને પછી. ત મેં આતીને કીધું, તું જાઉં.
મેકઅપ માં તો ફોન માંથી શીખી જાય તોય હાલે મે.
હા, એટલેે ને મેકઅપ ના એટલું ખાસ હોય ને, એક ખાલી આઈ શેડો હોય, બસ બીજું તો બાકી સિમ્પલ જ હોય, આમ.
હા, આ શેડો માહિતી હવે કઈ બનાવવું પડે એમ નથી.
કેવું છે તો, તને ફાવી ગયો હશે મને. એટલું બધું નથી થયું, કેમ કે હું એક જ વખત હતી ને એટલા.
હા. આમય છે, બારે બાર કલર ના. તો હવે આઈ શેડો આવે કે નહીં, એટલે કલર બનાવવાની જરૂર ન પડે એમ.
હા, એટલે એમને હવે તો બધા ઈંગ્લિશ જ કલર હોય એમ, એટલે વાંધો નો આવે. એટલે જે જોઈએ, એટલે બનાવવાની જરૂર જ ન પડે.
હા, જે કલર જોઈએ એ મળી જાય.
એટલે એમને બવો પડે, કયારે બનાવો પડે એમ.
હા, એમ.
હમ.
હું સાઈન્ડર, ને બ્લીચિંગ ને એવું ફાવી ગયું.
હા, એવું જ ફાવી ગયું હતી તો નહીં, પણ હું હવે ટ્રાય કરી, આટલા આવે ત્યારે.
હા.
હમ.
સાઇનરમાં કઈ નહીં, ક્રીમ લોલા. હા, એ લગાવી ને પંદર મિનિટ રાખવાનું, પછી રીમોવ કરી દેવાનું, બસ એ
કેમ કે આ હું તો હતી ને ત્યારે, મેકઅપ શીખવાડતા ને, ત્યારે હ, એક જ વખત હતી, એટલે કઈ યાદ ન રહ્યું હોય ને, એટલે આમ.
હા.
હમ, વધારે આપડે એમાં ઇન્ટસ્ટ નથી, સિલાઈ મશીન માં ઇન્ટરેસ્ટ એટલેમ ઓછું ફાવવા.
એવું છે.
હા, હમ.
હું થોડું ઘણું ફાવે, મેકઅપ ને સ્ટાઈલ લેવું.
હા, એવું તો ફાવે ને, થોડો ઘણો એમ એટલે ઘર પૂરતી જ, નહીં, ના ફાવતો હોય એટલે તો આપડે. ખઈ પડે ને, એ લોકો કરે તો ક્યાં જવું આપડે ઘડીએ ઘડી.
હા, એ વાત સાચી.
બેક્સ કતા ખાવ ગ
હા વેક્સ કરતાય ફાવી ગયું તને
એ તો ટ્રાય જ ન કરી
એવું છે અમે કરાવું હતું એન્ડમાં ને લેગમાં
જે કેવું છે એમને
હમ
મેં ટ્રાય જ નથી મારી કોઈને અ શીખી નથી
એવું છે અમે તો પ્રેક્ટિસ કરી હતી ને જાતે કરાવ્યું હતું
જે કેવું છે તો તો ફાવી ગય એમને બધું
હા ફાવી ગયું મેકઅપ માં અને હેરસ્ટાઈલમાં થોડું કેવર આવે બાકી
હા એ તો એસ્ટ એલ્ તો એલ્ છે કેમ કે આમ બહુ એટલું બધું નથી છે એટલે આમ આવડી જાય ધીમે ધીમે બધી વસ્તુ એમ
હા એમ હવે એમાંય થોડુંક ધ્યાન દઈેશુ ત આવડી જશે
એટલે એમ લાવડી દશે થોડુંક વધારે ધ્યાન વધારે પ્રેક્ટિસ કરવી એ
હા એમ ફોન માંથી વિીડિયા જોઈ જોઈને શીખી જવું ઈ
હા એટલે એમ જ ને અત્યારે તો ફોનમાં જે જોઈ એ આવી જાય એટલે વાંધો ના
હા એમ
હમ મને જો સિલાઈમાં ન થાય કે નથી આમાં ફાવતું તો હ પછી ફોન જોઈન કરી નાખ
હા ફોન માં અત્યારે બધ
એલામ ના એટલેને માઈ ને હાલતો હોય ને એટલે બધું બેઠી જાય મુગસમા મોમ્મ થાય એટલેમ
હા
પછી માઇડ ન કામ કર ને તેમમે ટપે કડીંગ હમ અજ ગમે કામ કરો એની જરૂર પડેસ
હા
હમ તારે હું રસોઈ બનાવાની છે
અમારે રસોઈમાં છેવ ટમેટર શાક ને ભાખરી
એક કેવું છે એમને
હા
હમ પણ અત્યારે કઈ બકાલું નથી આવતું તે બનાવી બીજું
હા આવે તો એ બહુ મોંઘું છે અત્યારે તો
મોંઘુ છેને હારુંઈ ન હોય તાજુઈ નો હોય ને એટલે ન લેવાનું મન થાય આપડે
હા એમ
નાત્યારે એવું બધું આમોલીવા વાહી વસ્તુ ખવાયને ચોમાસા ને
હા
કેમ કે અત્યારે માઇખોન મચ્છર નો બહ વધારો છે
હા એમ જ ને જ તા ખાડો ખાબુ છે પે આવું
વટલે એમાં
હમ
નહી અત્યારે ઓલો રોગ નીકળે વધારે નાના છોકરાને તો બહુ ધ્યાન રાખવું પડે
હા
તો તો પાર્લ નનું બધું કમ્પ્લેટ તને આવડી ગયું એમને
હા મેકઅપ ને હેરસ્ટાઈલ માં થોડું કેવા આવે એમાં ચા દેશ સુધ હાખા વિચારશે એમ
હવે બે હજી ત્રણ હામાં બે ત્રણ દિવસ થ ને એટલે ફાવી જ બધ
હા એમ પછી ઘરે થોડીક પ્રેક્ટિસ કરશું એટલે ભાવી જશે
હા એ ધીમે ધીમે બધું આવડી જાય તત્કાલ કાંઈ ન આવડતું
હા એમને
મધથીમેથી મી થાય
હા બધુ ધમેમે જ
હમ
એવું છે
હા
હા આઈડી એઐતી જિજ્ઞાસા દ હલ્ંગ કબ બેે કોુતાતીન કટિંગ કર નાક હંગ ગો અત્યારે તો રવા અત્યારે મને બ્લાઉઝ પૂરા કરી લેવા દે પછ કાલે આવીને તો કટિંગીખ પાડે હું બે કરીશું હું કમ
હા એ વાત સાચી
હમ કેમ કે બે હોય ને તમ થોડી ઘણી ભૂલ થઈવાય ને તો આમ ઓલું થાય એમ હ એકલા ને તો આપડે એમ થ કે કેમ કરવું આનું
હા ઘરે સંં છોવે છે ને તારે તો
હા ઘરે જ હંસો એટલે જ ને એ લાઈટ વહી તો બહુ જ ઓલું થાય હમ એટલે મને તોય આખો દિવસ ત્રણ બ્લાઉઝ કાઢને નીકળ બપોર પછી ના બે બ્લાઉઝ કાઢા
હ લાઈટ એટલી ખબર આવે કે નહી આ ચોમાસાની
હ એટલે લાઈટ ત્યારે હોય ને એટલે નતા આખા માં ત્રણ ની નીકળી જાય એ હું સારમથી બધું ઘરનું કામ કરતા જઈને વાડીને જાય ને તો એ નીકળી જાય
હા
પછી એમે કામે જવું હોય ને એટલે તો બહુ બોલું થાય વાડીિયે જવું હોય
હા
નિનીંદવાન જાનું જોઈ આપડે
હા વાડીનુંું ગામ હવે શરૂુ થાય છે વરસાદ થઇ ગયા એટલે
હા એટલે મને બરાપરે એટલે ચાલુ બીજ રીતના હું હોય
હા
હ હવે તો વરસાદ આવે એટલે ઘરે જ
હા અમારે એમ જ છે
હમ વરસાદ થાય કામે જાયએ ને
હા.
તો તું કાલે આવ કાલે આવે ને તો હું આવ એટલે
હા તે હું અમણાં દેલી જાવ છું.
છે કેવું છે હું પછી બે દિવસ તો મજા નથી ને એવું હતું. તો પછી હું ઘરે રહી જાવું પછી જાય તો કાલે બે દિન છે ને હેર કટિંગ કરવા ને તો આવું છે.